હ
હાય કેમ છો?
બસ મજા મા. કેમ છો?
બસ મજામાં ઘરે બધા બરાબર?
તો
હલો
હા બરોબર તમારે અપડેસ કેવી છે બધા ઘરે તમારે ઘરે તબિયત કેવી છે? બધાની સારું છે. સાંભળ્યું તું કેન્સર થય તું કોઈને?
હા એ પેલા અમારા બાજુમાં હતા ને એમને ડાયગ્નોસ થયું છે.
અચ્છા સ
એટલે એમને થોડા ટાઈમ થી ગાંઠ જેવું લાગતું હશે પણ ધ્યાન નહી આપ્યું હોય તો ટ્યુમર વધી ગઈ એટલે પછી અત્યારે જોયું તો બ્રેસ્ટ કેન્સર છે
બરોબર
પછી ડીસીઝ એવું ને કે પેલા ખબર ના પડે બધી જાય પછી ખબર પડે.
હા દવાખાન લઈ ગયા હલો
હા હા બોલો
હલો
હેલો
હા પછી દવાખાના
લઈ જ જોવા પડ્યા હશે ને
હા ગયા તા વાત થઈ એટલે કીમોને બધું હવે ચાલુ કરશે ધીમે ધીમે.
અત્યારે રોજના કિમો હશે પછી ધીમે ધીમે ઓછું કરશે એ લોકો.
બરોબર
હમ
બરોબર છે.
ઘરે કોઈ કર્યા વાળું હય ને એટલે હા એ ગયા તા પણ હવે બધું કે છે હવે એ લોકોને બતાવી દીધું એટલે હવે એ કરશે એમની રીતે.
હા એ બરોબર છે હા એમને કોઈ છે નહી કરવા વાળુ એટલે તમારે જવું પડે.
હા એજ હવે કદાચ એ રેન્ટલ કાર કે એવું કઈક કરી લેશે એટલે રોજ ન થઈ જાય અત્યારે તો રોજ જવું પડશે એમને
બરોબર છે તો તો ખાસો ખર્ચો થયો હશે દવાખાના ન
અત્યારે તો એટલું કઈ ખાસ થયું નથી ખાલી રિપોર્ટ ના અને બધા જે થયા એ જ. બાકી હવે ચાલુ થશે કિમો ચાલુ થશે એટલે
બરોબર છે હા હવે થશે તો કેટલા દિવસ કીધું છે કીમોનુ?
અત્યારે તો થોડો ટાઈમ રોજ લેવાના છે પછી કઈક પાસે ટેસ્ટ કરશે એના પછી અમુક દિવસે જવાનું પછી એક વીક પર જવાનું એના પછી કદાચ મહિને મહિને કરશે મહિનામાં બે વાર એવી રીતે.
અચ્છા તો તમારે જ લઈ જવાના છે.
અ ના હું થોડૂક થોડો ટાઈમે જઈશ જોવા માટે બાકી તો એ જઈ આવશે એમને કાર કરી આપીશું એટલે
હા સાચી વાત છે પણ હવે તો બહુ કેસો વધે છે આના
હમ પણ હવે સારું છે આમને વેલ્લુ ખબર પડી ગઈ એટલે બાકી વધી જાય ને પછી અઘરું પડે છે.
હા પછી જે પ્રમાણે સ્ટેજીસ વધી જાય ને એ પ્રમાણે તો સાચી વાત છે.
હમણાં જ મારા એક ફ્રેન્ડ ના ફાધર હમણાં ત્રણ ચાર દિવસ જ થશે એક્સપાયર થઈ ગયા એમને પણ ગળાનું કેન્સર હતુ.
હમ્મ હમ્મ હ કેટલું અઘરું પડે
એજ એટલે જ મને એ થય સારું પહેલા ખબર પડી ને તો ક્યોર જલ્દી થઇ જાય હવે
હા ક્યોર કરો બહ જલ્દી આમ કરરે અમને તો સારું છે. તો એમને જે ઓફ થઈ ગયા એમને છે બધા ફેમિલી માંથી કે
છે એટલે આમ છે પણ એ લોકો થોડું ખબર નહ ફેમિલી રિલેશન નહી હોય આમ તો બધું ઓકે જ છે. છોકરો કમાય છે એટલે ચાલે બાકી નાની છોકરી એમ છેને
બરોબર છે.
હમ્મ કરી લેવ છ કે એમ અટકે નથી હા એજ એજ
હા. એટલે એક જણ એવું સારું કમાતું હોય ને ઘરમાં તો વાંધો ના આવે
હા એજ આમ તો જાય એ માણસ એટલે થાય તો ખરું જ પણ હવે બીજું તો શું કરી શકાય
હા પણ એટલે એમને કેવી રીતે કેન્સર જે આ કઈ વ્યસન હતું
હા એ કદાચ એમને કઈક વ્યસન હતું પણ આમ તો કેન્સર ના વ્યસન ને ક્યાં લેવા દેવા
હા એ છે ને ઘણા લોકો ન ઓલું થાયને તમાકું ખાય એના કારણે થાય એના કારણે કેન્સર થાય સિગરેટ બીડી ના કારણે કેન્સર થાય
હમ્મ મને ખ્યાલ છે ને ત્યાં સુધી આ ખાતા હતા
બરોબર
હમ્મ
હા એ તો પછી એ લોકો હવે એ તો એમને ઘરમાં ઘરમાં બધું પતાય દીધું હોય
હા એજ એજ
સાચી વા છે
હમણાં એક ઓન્કોલોજીસ્ટ ની પણ ડેથ થઈ ગઈ ને.
હા. કે મેં જોયું તું ખરી એવું કઈક વાંચ્યું હતું પણ મને પ્રોપર નથી ખબર એનું
હમ્મ એ મને બી યાદ નથ બી પણ હવે મે બી હવે આમાં જ જોયું હતું ઓનલાઈન જ જોયું હતું
બરોબર એટલે તો કહ છ કે કેન્સર ના કેસ કેટલા વધી રહ્યા છે.
એજ એ છેમ ઘરે ઘરે કેન્સર જે થઇ ગયું છે.
હા પણ અમુક લોકો તો હાથે કરીને થાય છે જે આ લોકો જે વ્યસ્ત સંનકરે છે ને એ લોકો તો ખોટું જ કરે છે.
ને પાછું આપડે કેવા જઈએ ને એટલે એવું કે કે વ્યસન વગર થાયજ છે ને.
હા વ્યસન વગેર બી થાય
આર્ગ્યુ કરવા જોઈએ એમાં બી એમના
હા એટલે આપડે તો કઈ કઈ જ ના શકાય
હેજ
તો જેને થાય ને એને ખબર પડે
હા એજ તો
જેના કર ખાયાને ખબર પડે
હમ અને માણસ બી હેરા ને ને ઘરમાં તો ઠીક માણસ પોતેે ને
હા માણસ પોતે બી કેટલું હેરાન થાય સાચી વાત.
એનાથી એમ ન પેલા ધ્યાન રાખજે
હા એ જના કરતા પહેલેથી ધ્યાન રાખીએ ને તે વાંધો બી ના આવે. આ તો હવે પાછું માણસ હેરાન. હ પાછું દવાખાને જાાવને ઇન્જેક્શન ખાાવ દવાઓ કરો.
અલ.
પાછા ડોક્ટર. અલગ જ એકવાર દવાખાને પગ મૂક્યો એટલે પતી ગયું. પછી તો બિલ લાંબુ જ બને.
હમ. અને મોંઘવારી બી અત્યારે તો દવાખાનામાં ગયા એટલે પૂરું જ સમજવાનું.
હા. સરકારીમાં જઈએ તો જલ્દી આપણને રિસ્પોન્સ ના મળે અને પ્રાાઈવેટમાં જઈએ. તો પછી પૈસા આવવા જોઈએ.
એક્ઝેક્ટલી એ માણસ ઘરે શું પ છે.
એજ તો વાત છે. એટલે મેં સાંભળ્યુંું મેં કીધું કે તમે મેં કીધું વચ્ચે વાત થઈ તમારા મમ્મી જોડે. તો કે કે બાજુમાં બીજી. જે એમને બાજુમાં તો કેન્સલ થયું છે ને તો રોજ ચયા આવે છે તો મેં કીધું. કે લાવો તમને પૂછું પડ્યું કે નહી.
મ હવે તો એ થોડું એમને પેલા ખબર ના હોય એટલે જવું પડે હવે તો એમની રીતે. કરશે કઈ અટકશે તો કેશે પછી.
હા એટલે એ જ ને આપડે કઈ જવામાં વાંધો છે આપડે કોઈની સેવા કરવા મળે છે શું.
હા એજ ને એ પછી માણસ અટુંછ ખોતું એના કરતા.
હ અને આપડે એટલું માણસાાઈ નામની તો વસ્તુ છે. કેટલું.
હમ એજ ને.
કોઈને એવામાં ના પાડવી એવામાં તો આપડે ઉઊભું રહેવું પડે. ચલો કોઈ પ્રસંગ હોય ને ના જઈએ તો એક વસ્તુ ચાલે. પણ હા પણ આવા કેસ માં તો આપણેે ઉભું રહેવું પડે. કોઈ ના હોય એવું કર એટલું બધું તો.
અને કરિયા વાળા હોય ને તો સમજીએ આપડે પણ હવે એકલા માણસ.
હા અને પછી એમની ઉમર હતી ને.
હમ. અને આ વસ્તુ એવી ને કે લોકો વાત એવી કરે ને કે મોટિવેશન હોય ને એ બી જ. માણસ બહુ ઓવર થથીંક કરવા લાગી જાય.
અને એમને અંદરથી એવું થઇ જાય કે હવે મારાથી નહી થાય નહી થાય.
એક્ઝે્ટલી.
અને કોઈ બીમાર થઇ જ ને તમને બીમારી આવી ગઈ એટલે પછી. બધા બધી બાજુ થી સલાહો આપ. એટલી સલાહ આપશે કે મા ક કે શું કરવું કઈ.
કોઈ સારી આપે કોઈ ના બોલવાની વસ્તુઓ બોલી ના જાય એટલે.
હા એટલે મન દુઃખ ભી થાય એમને.
હા એવુંજ આપડે હોઈએ તો એમને થોડું સારું રહે.
ના સારું એ સાચી વાત છે એમને કે જમવામાં બી જોવાનું અમુક હોય છે ને. જમવા ના ખોરાક ના બે બધું બીવું આઈ જાય ને.
હમ. હવે પણ બધી વસ્તુ દવા થી જ બને એટલે કેટલું બી ધ્યાન રાખો ને તમે પણ.
હા અત્યારે તો શાકભાજી ફ્રૂટ બધા એનાથી જ આવતા હોય છે.
હમ માણસ ને એવું થાય કે હેલ્ધી ખાઈએ પણ હેલ્ધી માં એ લોકોમાં પેલું કેમિકલ વાપરતા હોય
ત્રોટી ના ના હોય સ એની અંદર કઈ એવું હોય છે એટલે શું કરે બીજું કેવું ચાલે છે ઘરે બધા મજામાં
હા બસ બધા બરાબર છે
હમ મે કિલ્લાઓ આી થયા હોય તો એમને પૂછવું કે ક્યાં બીજી હતા
હા આજ બધું ચાલતું હતું એટલે થોડો ટાઈમ તો ના થાય પણ હવે વાંધો નને હવે કરજો પોના ને આશળ આવો જો ઘરે
ચોક્કસ એ બાજુ મારે આવું જ છે પણ અત્યારે તો કેવું છે વરસાદ ચાલુ છે આ બાજુ સખસ બે ત્રણ દિવસે તમારે એટલો વરસાદ પડે છે ને બંધ થાય ચાલુ થાય બંધ થાય ચાલુ થાય પણ ચોક્કસ વિચાર છે શનિ રવિ કેવો મેળ આવે ને રોજાને એટલે ચોક્કસ એવું વિચારશે કે એ બાજુ અમે આવીઈશું એ બાજા ન આવવાનું થાય નેું તમે બી આવો કોક વાર આ બાજુ
ના ના પાખું પાખું તો તમે આવો પછી અમે આવીએ
ઓકે બાકી ઘરે બધા મજામાં ને
હા હા મજામાં હ
ઓકે સારું કઈ વાંધો નહીિ તો કરું પછી તમને કોલ થોડું ઘરનું કામ પતાય લ હવે પછી ચાનો ટાઈમ થઇ ગયો ઘરે બધાનો
હા વાંધા નહી વાંધા નહી કરીએ શાંતિ થી
ઓકે સારું ચાલ આવજો જય શ્રી કૃષ્ણ.
જ જય શ્રી કૃષ્ણ.